હલો શું કરે કે
જછ તો
એ હ
હમ
હા બીજું કા એક ના હોય અહો કરન હૈ પરવત જવાન
વાસ તોવાનું છે ને
એ એમ અ દ્વારકા જાવું છે. બધા તૈયાર થય હ તમને થોડી છે લીધા હ. કીધું વા દવાને લઈ જાવ હશેરે નહી. જી કાન લઈતા પછી તું ત્રણ મો ચાર શરવાણ પોસ પછી બીજું કોણ છે. આપડે કેટલા દણા છે પસ દણા બેટર ના લઈ રહ્યા છો અશમું ગ આવતા નઈિ હશમું ની કોકરી લઈધાવા પડશે
અશમુખને તો તૈયાર કર ખા
એને બધા ગરી ઉપાડી ને લઈ જા
એઈ એમ તો ઓલો ખટારો આવે ને ઘર માં પેહારી ને પછી ખટારામ ફરી અને પછ.
આપણે કુર થાય નઈું થઈ જવા ને
હવે ચુંંતારી તો આવવું જ પડશે ને ચુંતારી વગર
તો આપડે તો એંદડે મેળવા છે સોળ તારીખ નો.
હ
કશમ દટ ઉપાડી દીધ ભાઈું
લઈદા હા આપરા.
ટ્રેન એ હેરાન કરવા ર ખુબ બજા.
ટ્રેનમાં કરીને હેરાન કરવા
એ વાત હચ
મનતા નહી ભી કે મારે નઈ આવ.
હમ આપડે શુંંધ
પેરે થી વાતું કરે છે આપ પધથી થોડું કરે બાધા ફોન કર ના નાું પાડે ભ ઓહકી લુગઈ હૈ લુગઈ લુગાય ગ બીજાજી વાત ના કરવાની શું કવાનું બોલ
વો આપની આદત સ હ ગરીબ હૈ.
હા એટલે તારે.
આપડે શોંધા દીધા કે નહી.
દસમુક દિન તો શું ખરા મનતા હને આપણું બૈરાનું હોબળે છે પછી આપ થ ને હોબળે કોઈ દાડોર હો ન લગન પથી હોબળે ને.
કસ તો પોલી જાય.
લીધ જવાના ને આપણ તો હના યાદ રાખે.
હે
હાલથી જ એવું કરે છે તો પછી હજી તો પૈણવાનું બાચી છે ઘોડે થડવાનું બાચ જ પડ
પાણ શું કે હા લગ્ન છે કે ઉનાળા વાતોળી છે.
તો વા તો વલા નજીક
મા તો દસ દાડા પેલો કોમ કરવાાવ લવું પડશે પણ હું તો શીખ કરી છુ કે ઈ
હ તો ત તો કરી મઈ આય હોય છે.
આપણ તો બી કોય નઈ વેલા હતા ને ખાલી મસ્ હો રૂપિયા ઘરાબર પતા હો રૂપિયા બસ બસ બસ તો ઘરે આખો દાડી કોણ આપડે કરશે ખાલી પતા હો રાખ દ
હસમુખ ના વિવાહ આવે ને એટલે મારે પોસ જોડી કપડે પ્યાલ થી લાવવાર હતા.
આા મા તને જોડી સીલેલા પડડી હડિયા ન એમને પડે
એક લોડી આજ કર
હમ એવ લડિયા જગા થાય. પણ એનો તો તારે કપડ થયો નનેને તો આખો મ જતો રે કપડાેમાં
તો હું કપાવું ફરુ ફિટિંગ કરાવું ફરુ બે પટાબો હજુ
ત એ ના પેાર
હ
એને ના થોઈ જ ભ
એનો તો શોખ ના થાય તો
તો ભ સિલાઈ કરાવવી પડે બીજા ગાબર હાટ બીજા ઓો કરાવ તો મેળવે ને
ઈ તો કોથળો શિવડાવશે બરો
એ વાત હ
કો થોડાસા હલ ના
હા સરવણિયા ન ગમ હતું માછત ગમ જોરો છે.
ચે આ ગુંમજ
વાહણા જો
વાહણા ચૂકવાવામાં હતુ એને
બને કોક કોમ થઈ ગયો હા અમદાવાાદ જવું આવું છે, કાલે
પૈસા નહી અમદાવાદ જવાના
અમદાવાદ જવાના પૈસા નહીિ પણવાનું છે, હાલ
હ આવ તો વા આવું બિલકુલ વા આવું નહી.
વોકરયું તળાવ તો જો અંબા ઓલો ઓલું મારે તો ગ્લાસ ટાવર જોવા દું
શ કે
ગ્લાસ ટાવર ગ્લાસ ટાવર
લાસ્ટ બાબાજી થી પડી ગયો હતો હું હાતો ર
હો એના આપડ
મેરો કો તો ડર લગતા હૈ ડર
મારે ત્લાસ્ટ્ટર
હ
લ્લાસ્ટ્ટા વ ધઉું તે
આવું એ પણ જવા માટે પૈસા દવું ને મર થોડું જવાય.
કેટલા પૈસા આવ છે.
કોથીક ખાય તમે જેટલો થાય કોઈ એ આપડુંથી અરે ભ નહી નહી નહી ભાડો લગભગ થાય પાંચસો રૂપિયા
પાચસો રૂપિયા તો એક દાડો માંધું રેવા હા લાવશે
વિવાદો
એક દાડો મધરી રા ને તો પાંચસો રૂપિયા લાવશેમ
અલ
વાપરવા આવ્યો ભાઈ લગભગ વિચારે કે
પાંચસો રૂપિયા હ ના ભડો ને હજાર રૂપિયા વાપરો લઈ દેવા મજ તો કરવા નીકળી ર ખાવા પીવા તો હોયને અને હોટલ નુ ભાડો
હોટલ નું ભાડું તો નવલો ભરી ડે ને હસમુકો
હધાર રૂપિયા ઈ ગણો પચીસો થાય ને
પચીસો તો જોવું જ ને પચીસો તો હોય જ ને
પચીસો રૂપિયા પચીસો પંસો માં આપડા આડાવાડો ખર્ચો ગણો ત્રણ હજાર રૂપિયા હોયે ત્યારે જવાયે
ત્રણ હજાર તો એક દાડો યોનો ગેમમાં મારે પોણસો રૂપિયા એડ કરી અને દહ દહ ની ટિમ રમી હે
મારે જતા હતા હમને એડ કર્યા ત પછ એના હું એડ કરી
લાગે તો તીર ને કે જય રામા પીર
એટલે
શું કેવું તારું
મારું વાત હ
લાગે તો તીર ન કે જય રામા પીર
એ વાત હારી લાગે તો તિર નહીં તો જય રામા પીર
બીજના દહાડે રણું ત-
બીજ આવે ને બીજ કદાચ બીજના રણ આતા હોય. દાવું છે કેટલો ભાડું થહે ખબર છે પંચર રૂપિયા કે ભાડો થ રૂપિયા લે ભાડ
તો આપણે પેલા ઈ રણો દાદા હો ને પછી વર્ત ચૂતાથી ઉતરી ગયા.
તો ત્રી હાલેે
હમ્મ રોણી વાડા ઉતરી
મને તો છેલી વાર રઈને આ દે દો મ ફરવાની
ઈતો સુતાલી તો પૂરા મોજ પડી જાય.
વાત હારી બીજું સોનતી છે ને
એક વખત જેવું છું ખબર
હા.
અમે તો પુડા ગાડી ભરી ને ચૂંધા થઈજયા.
હા.
સુંતાારી જાય એટલે એ અમારા એકમા મોમા છોકરો હતો. અમે બી થોડીયા ઢગા ઉપર ચડિયા.
હા.
દડીને વળતા ઉતરતા હતા ટોપી સ્પીડમાં
હા.
ઉલા ભાયતો તો ટો જ્યા દેવું દ ઉડવાનું કર્યું એ વાદ હેતમય તયજાય
ના આવેે.
પોતર ને તો મોટો રેતમાં ને પગ બે ઉપર- પ રાડિયું ફાડે પછી તો મં થઈને બાર કાડિયા
એવો કરય પડ
એટલે બધ પોતે ઉડું આમ કંટ્રોલ જ ના રહ છે.
ઓહ. અ એક મીલાડા ચાલ
હા.
હલો.
બસું કઈ કેમથી વાતો કરે.
હવે હજુ કે ધરમ પત્નીનનો ફોન આવ્યો.
ધરમ પત્નીનો ફોન આવ્યો?
ધરમ પત્નીનો ફોન આલો હે
હ
હ હશમુખજી અને ધર્મ પત્ની થી વાત કરી રહ્યા છે એને કેવો લાગ્યો છે તમારા લગ્નને થઈ ગયા હે
કેના
એ હલો.
હ.
તમે તમારા લગ્ન ગઈને છે તમે ગ કૂતરી નાલી.
મેં મારે લગ્ન કર્યા ઓગણીસો અઠ્ઠાણું.
હા.
મેં મારા લગ્ન કર્યા ઓગણીસો અઠ્ઠાણું.
ઓહહ હોહ હો તો પતોઈ.
હ હાલ તો બે છોકરા છે ને ઈ કોલેજ કરે એ?
હા.
એવું હ તાર
ના હોય મેરે તો એક જજા નહી.
હમ
ખુછી ખ દ કરી દ ખુછી
એ તો બધું હેડે બૂડા
હે
અને આપડે લ્યા ચિત્તોડગઢ ચાર ફરવાદ આવું
ત કરતાછી એ ટ્રેન કરું પડ ટ્રેનમાં દવા એલે ના કવામ તો મોકો પડે નહ
હા ચિત્તોડગઢ ભુડા સૌથી આયસ મોટા મોટો કિલ્લો છે
વિવાદ ચિત્તોડગઢ મકવું પડે
આજો વેગમ કિલ્લો ફળાયેલો
આ તો ઠંડી લાગે એલા
આ ઠંડી લાગે
હ રાગ હવાળ અશ મુગ દીે હગી એમ રમેી આ
શું ચી કેમ રમે છે
ફ્રી ફાયર અમે જ એકલા આપ તો કેતાય પાછા
પછી છોકરા રોવા મળે થોડા
ઘરે
વે
હા
વાયરલ થાય વાયરલ હલો
હા
બોલ બોલ